હા.
ક્યાસો?
પાલિતાણા છું.
હારુ, હું કરો પાલીતાણા?
પાલીતાણા આવ્યો છે, કામ હતું એટલે કામ પતાવ
ઠીક કામ પતા પતિગયું કે?
ના ના હજી કામ પતું નથી, કામ પતશે હાંજે
ઠીક તો બપોરે જમવા નું નથી ને
રામનવમી છે, એટલે ભગદણા જવાનો છું
હા.
બગદાણા જમીન છે
કઈ વાંધો નઈ, તો બગદાણા જવાનું છે તો પછી અમે જમી લઈએ.
હા, તમે જમીલો ભગદા જવાનું છ એવું લાગે તો આ ધ્રુવી છે, કાવ્યા છે, એને લેતો જશ હું, એવું લાગે તો વીરળડીને લેતો જશ
હા, હા, હા. હા. એ મારા મમ્મી છે મારા બેન્સ છે
આવાજ બો કરે હા હા
ઈ બધાય છે
ઠીક
તારું જો જમવા બેઠવી સઈ હવે
હમ્મ, હમ્મ ઠીક હારુ તો બીજું હું તો છે ને, અહ હરદ્વાર જવાનો પ્લાન છે, આવું છે?
હા, હા. આવધું હોય ને
હરદ્વાર મજા આવે એવું છે.
છોકરા ને વેકી શન પડે પછી જવાય ને?
ના ના વેકેશનમાં પછી અહીંયા ટ્રાફિક બહુ થઈ જાય જગ્યા નહી મળે ટિકિટમાં ટ્રેન માં જગ્યા નહી મળે.
દા છ તારીખે પેપર છે.
એ વાત હાચી છે પ એ છોકરા નો આવે.
તો બાને ઈ રાખશે. તો કઈ વાંધ ધો નહીં. હારું તો જાશું તો જાશું પ્લાન ગોઠવીકાળ. કિરન ને એને પૂછી લઈ તો?
નો આવે અને પછું યા કામ હોય ને બધું.
ના ઈ કેતી તી કે હું આવી છી કે મારે આવાન નક્કી કરજો હિ કે હું આવીશ.
એવું કીધું?
હા હા.
હમ્મ, હમ્મ.
તો એને પૂછી લઈ કિરણ ને પૂછી લઈ અસ્મિત હા.
પૂછી લે.
અસ્મિતા ને પૂછી લઈ કિરણ ને પૂછી લઈ પછી રૂપલ ને વિશાલ કહેતા તા હુંય એ આવીશ. તો બધા હોય તો મજા આવે ને એમ.
હા એ તો બરોબર છે.
એમ કરી પણ અત્યારે તો માં વિચાર સુરત છે પ્લાન મારો જવાનો.
હમ્મ. કેમ ખરીદી છે કઈ સુરતમાં?
થોડીક ઘણી ખરીદી કરવીશ.
ઠીક હ હ.
અ સુરત પ્લાન છે કિરણ ને અનિલ એમ કે છે બારડોલી જવાનુંસ છે. એના જેઠ જેઠાણીને ફોન આવ્યો તો આલ ફરરે ઈ આયા નથ આવવાના વેકેશન કરવા આ લોકોને આજ આવવાનાસ.
એવું છે.
તમે આવો તો મજા આવશે એમ તો આપડે નાનો પ્લાન કરવી તો વધુ હારું એમ.
હા, હા, હા.
કેમ લાગે સે યાનો કરોસ પ્લાન.
તો કિરણ ને ફોન કરીને પૂછી લઈ તો ન્યાં જાય એમ.
હા હા.
હા એમ જેવો વિચાર હોય એ પ્રમાણે કરવાનું આ તડકો પાછો એટલો છે છોકરા હેરાન થઈ જાય એમ અને અંયા પાલીતાણા ચોથા મહિનામાં સપ્તાહ બેસવાની સે.
હા એ તો હમાચાર મળ્યા મને.
હા તો એવો વિચાર છે તે સપ્તાહમાં એક ભલે એક દિવસ બે દિવસ જાય તોય હારું એમ.
તો યો પ્લાન કાક કરવી.
જેમ
અહ હા.
હારું બોલો બીજું નવીન માં. બાપુ આવાના છે ને ઓગણત્રીસ તારીખે સોનગઢ.
આવાના.
તો બાપુને દર્શન કરવા જાવાનું સે. ઓગણત્રીસ તારીખે બાપુ આવવાનો સે મારો બરડે છે.
એવું છે.
હા.
હા તો હેપી બર્થડે બીજું હું.
અત્યારે નઈ તો ઓગણત્રીસ તારીખે કેવું પડે. એડવાસ માં નો હાલે.
તો એવું છે. બરડે માં હું લેવાનું?
હવે વિચાર કરીશ બરડે માં ક્યાંક ફરવા જવાનો વિચાર સે.
એમ નહી બર્થ ડે માં હું ગિફ્ટ જોવે છે એમ.
જે તમારે દેવી હોય આપો.
અહ.
અ મને તો એવો વિચાર છે બદ્ડે હોય ને એવું.
સાડી.
સાડી નો વિચાર સાડી લઈ દેજ. નઈ લૂજ કાપડ લચકા કાપડમાં હા.
હમ્મ. એટલે હું છે માર મિત્ર છે. સુરતમાં. અને એ પોતાનું તે સાડીની ફેક્ટરી છે.
હા.
જેવી જોવે ત્યાંથી સસ્તા મળી જાય તો
આતો પણ એવીજ લઈ લેવાય ને, લચકા કાપડમાં મને બો ગમે.
હમ્મ, હમ્મ, હમ્મ. ના ના વાંધો નઈ. તો સારી વ્યવસ્થા કરી નાખીશ બર્ડે ઉપર, બીજું કઈ લેવું છે? પેસોનાની આઈટમ જે કટલરી
ખોટો ભાવ કેટલો છે અત્યારે?
હા, આજના ભાવ કઈ એક લાખ એ
હા, ઓ દિવાળી પછી જેના લગ્ન હશે એને તો કેવું ઓલું પડશે કોઈને ધંધો હોય ન હોય
તો હેરાન થઈ જાય
હા, એમ કેટલો અમુક સમાજમાં તો કેટલું કેટલું ઘરેણું દેવું પડે છે.
હા, હા, હા.
એવી વાત છે.
હલો
હા, હા.
બોલો
એટલે ઘરેણાનો ભાવ તો બો છે અત્યારે
હા, ઈ તો વાત છે કેટલો ભાવ છે અમુક એમ તો વાત છે અમુક સમાજમાં તો કેટલું ઘરેણું દેવું પડે અત્યારે પૈસા હોય ન હોય દિવાળી પછી તો બહ કેવડવાનું છે.
એટલે સોનાના ભાવ વધારે ચાંદી ના ભાવે વધારે છે.
ચાંદીના ભાવ કેટલા છે? ઓ થોડાક દિવસ પેલા કંક સડા નો ભાવ પૂછ્યો હતો, જો ને ત્યારે કક સાત હજાર કીધા હતા ને પતલા પતલા સડા હતા તોય
હા, હા.
હારું તો બગદાણા ક્યારે જવાનું સે?
બગદાણા હમણાં નીકળું છું જવા માટે
ઠીક ભગુડા જાવાનું છે.
હા, ભગોળ જવાનું છે.
એક હારું બોલો બીજું નવીન માં?
બસ, શાંતિ શાંતિ હે.
હારું તો કિરણ ને એને ફોન કરાય ને તો ઈ લોક કોઈ આવે.
હમ્મ-હમ્મ-હમ્મ.
ને બગદાણા જાઓ તો લે તા જાવ ને અનિલ ઘરે
હા તમારો ફોન કરું સું?
નેપ
સૂ એમ.
હા, હા.
તો એને લેતા જાવ તો હારુ.
તો હા, હા.
ગાડીમાં શે જગ્યા?
ગાડીમાં જગ્યા છે ને.
ઠીક તો વાંધો નઈ, તો લેતું જવાઈ એમ.
હમ્મ-હમ્મ. તે નાના છોકર લેતા જાશું. ફોન કરશું હમણાં.
હા તે કાઈ વાંધો નહી. તો કરો ફોન.
હમ્મ. ફોન કરું જ સું એને હમણાં. બસ શાંતિ હે. જર્મ દિવસ ના દિ ક્યાં જાવાનું સ ફર, કેય જાવાનું છ બહાર?
ના અમારે હવે જો, નહી ક્યાંય નથ જાવાનું બપોર પછી. વે વિચાર શે ચપ્પલ ને એવું બધું લેવા જાઉ સ સે.
હમ્મ-હમ્મ.
તા થોડાક છોકરા ન ચપ્પલ નથી. તે વિચાર કરી ચપ પલ લઈ આવીયે એમ. અને વે ને બટેટા અન વેફર પાડવીશ તો બટેટા થોડાક લઈ આયવી. એવો વિચારશે થોડીક પંદર કિલોની પાડી થોડીક પાડ દઈ તો આપડે બધાય વેકેશન ના આવે ને બેનૂ. તો હારું પડેને એમ કોકનો ઉપવાસ હોય. શ્રાવણ મહિનો હોય હા એમ
હમ્મ હમ્મ હા, તો એમ જ કરવું પડે. હમ્મ હમ્મ, હા, તો વાંધો નહી તો અ ઓગનત્રીસ તારીખે કે બહાર જવાનું છે?
જાવાનો વિચાર છે.
કયા ધામમા જાવુ છે?
હવે વિચાર કરી બગદાણા, ભગુડા, કોટડા, દૂધરેજ જાઈ ગમે ક્યાક જેવું અંજળ હોય તો આપ પના આશીર્વાદ મળે જનમ દિવસને એમ. દિવસે એમ.
બાપુ તો આયા આવવાના છે.
હા હા, ઈ વાત હાચી કાસ સોનગઢ પોતે જ તે દર્શન થાય સ છી ઈ વાત હાચી અને રવિવાર છે ને ઓગનત્રીસ તારીખને રવિવાર. હા, તો જેવું અંજળ ભગવાનનું.
હમ. તો જઈ આવવાનું બીજું હું હા હા તો વિચારો વિચારો. આમ તો હું છે અત્યારે અ આ સિઝનમાં તડકામાં હરિદ્વાર જવું મજા આવે ઠંડુ રયુને યા.
હા હા ઈ વાત હાચી પણ ટિકિટનું થોડુંક કેવડાવ છે ને.
ટિકિટ તો ન્યા આટલી બધી નથી કાંઈ.
વિશાલને ફોન કર્યોતો એમ કેતોતો ટિકિટનું થોડું કેવડાવે સે.
ના ના ટિકિટ તો કન્ફર્મ થઇ જાય બુકિંગ થઇ જાય એડવાન્સમાં. હ, પછી વેકેશન પડ્યા પછી ટિકિટ ની મળે. હમ, વેકેશન પડ્યા પછી ટિકિટ નો મળે.
હા, તે વિશાલ એમ વાત કરતો તો ઈ કે ટિકિટ નું થોડુંક ઓલું સે અને એને પાછું તુરમાં જાવાનું સે. તો મેં કીધું હવે એમાં કેટલો તો કે તેર હજાર એક જણના એમ.
તેર હજાર રૂપિયા ટિકિટ સે એમ?
જણની.
એક જણના.
હા તો મેં કીધું ઈ કે તારે આવુંસ? સે મેક પણ અમારે એમ ન પોહાણ થાયન, તો કે એક જણના છોકરા, જે તો ફ્રીમાં પણ બે ને આવવું હોય તો છવ્વીસ હજાર એમ.
બરાબર હા, હા.
કે વિચારીને ફોન કર. કાલ જ રાત્રે ફોન આયવો.
ઠીક, તો વાંધો નહીં વિચારીને ફોન કરવાને પણ ઉ હું તો એમ કહું વેકેશન પયડા પેલા જઈ આવો હારું એમ.
ઈ વાત હાચી પણ હવે બધું અહ છોકરા નું વિચારવાનું હોય ને, બા રાખે, ન રાખે પેલા પૂછી લેવું.